હલો મિત્ર
હા, મિત્ર
શું તમને મારો અવાજ સારી રીતે આવી રહ્યો છે.
હા, મિત્ર તમારો વાત મને સારી રીતે આવી રહ્યો છે.
હા, મિત્ર તો શું કરી રહ્યા છો તમે હાલે ફ્રીજ છો.
હા, મિત્ર હવે તો હું ફ્રીજ છું
અચ્છા તો અ હું સૌપ્રથમ તો જાણવા માંગીશ કે તમે હાલે અભ્યાસમાં શું કરી રહ્યા છો.
હા, હું અભ્યાસમાં હવે બી કોમ મા મારું ત્રીજું વર્ષ ચાલી રહ્યુ છે.
અચ્છા તો તમે થર્ડ ઈયર બીકોમ ના સ્ટુડન્ટ છો એમ ને
હા, મિત્ર
તો મિત્ર આજે આપણે તો એક તો ટોપિક વિશે ચર્ચા કરવાની છે. પણ એના પેલા મારા થોડા એવા ક્વેશ્ચન છે તો શું આપ એના જવાબ આપી શકશો.
હા, મિત્ર ચોક્કસ
તો મારો પ્રશ્ન એ છે કે અ શું તમે અ જે નાનપણ થી જે આ હવે સુધીનો અભ્યાસક્રમ પતાય્યોને અમે જે છો. દરમિયાન તમે કોઈ એવી પ્રવૃતિ માં ભાગ લીધો કે જે અ પોતાના આત્મવિશ્વાસને
વધારી શકે જેમ કે કોઈ એવી સ્પર્ધામાં ભાગ લીધો આગળ જઈને બોલવાનું હોય એવા કાર્યક્રમમાં જેમ કે કરી આપણે અમ વાર્તા બોલવી કે પ્રશ્નોત્તરી કરવી કે પછી કોઈ એવી રજૂઆત કૃતિ રજૂ કરી તો શું કોઈ આપણે એવું કઈ કાર્ય કર્યું છે કે એવા કોઈ કૃતિમાં તમે ભાગ લીધો છે.
હા, મિત્ર મેં સ્કૂલ ના સમયમાં એવી ઘણી બધી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. અને અમારા સ્કૂલમાં રોજ પ્રાર્થના ના સમયે અમારે દરેક જણને એક જણને સોંપવામાં આવતો હતો તો કે નિબંધ બોલવાનું સામે ઉભો અને પ્રશ્નોત્તરી કરવાની જવાબો આપવાના અને અમુક જે નાટકો કરવાના એમાં પણ મેં ઘણો બધો ભાગ ભજવ્યો છે, તો અને જે રીતે પ્રશ્નોત્તરી અને નિબંધો અને જે કવિતાઓને બધું એવી રીતે ગાવા માટે કે બોલવા માટે અમને આગળ બોલાવવામાં આવતું તો એમાં પ્રથમ વખતે તો ખુબ જ ગભરામણ થતી, થતી હતી, પરંતુ ધીમે ધીમે ટેવ પડી ગઈ અને એમાં એટલો આત્મ વિશ્વ વિશ્વાસ હ હતો કે હું બોલી શકું છું, પછી કેવી રીતે બોલીસ એવું બધું ઉમ ખૂબ જ ગભરામણ થતી. થતી હોય છે, પરંતુ એવા ઘણા બધા નાટકો અને એવી પ્રવૃત્તિઓ પણ થતી હતી અને પ્રશ્નોત્તરી તમે કીધે રીતે કે પ્રશ્નોત્તરી અને એવી ઘણી બધી પ્રવૃતિઓ થતી હતી તો એમાં મેં ભાગ લીધો હતો. તો મને ખૂબ જ એવો આત્મવિશ્વાસ પણ હતો કે હું બોલી શકીશ અને હું એ કરી શકું છું એવું હતું મારું.
અચ્છા અચ્છા તો ખુબ જ સરસ તમેં એવી વાતો કરી કે તમે એવી ઘણી બધી પ્રવૃતિમાં તમે ભાગ લીધો અને અહ સારી રીતે એમાં પરફોર્મન્સ રહ્યો અને તમારો આત્મવિશ્વાસ પણ ખુલ્યો તો મારો આજનો જે ટોપિક છે એ આત્મવિશ્વાસ જ છે, તો પણ એ રીતે તમે કહી દીધું કે તમે ભાગ લઈને તમારો આત્મ વિશ્વાસ કરી દીધો છે. હો. હ વધારે કઈ એના વિશે વિસ્તૃતમાં આપણે વાત ન કરીએ પણ થોડી ઘણી એવી બેઝિક વાતો આપણે એના પર કરી શું તો અહ આત્મવિશ્વાસ એક ઘણો એવો મહત્વનો પાઠ છે, દરેક મનુષ્ય માટે પોતા તાની જે વાતો હોય એ સામે લાવવા માટે પોતાના મંતવ્યો હોય એ વ્યક્ત કરવા માટે તે અને ઘણી બધી રીતે આત્મવિશ્વાસ જરૂરી હોય અહ હોય છે. ને દરેક મનુષ્યમાં આત્મવિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે. જે રીતે વાત કરીએ આજના સમયના અહ લોકોનું તો ઘણા બધા લોકોમાં આપણે જો જોવા જઈએ તો શિક્ષણનો અભાવ હોય છે તો સૌથી પહેલા શિક્ષણ એ આત્મવિશ્વાસ ઉપર કઈ રીતે અસર કરી શકે તો હા. શિક્ષણ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે, દરેક વ્યક્તિ કે માણસે માનવીએ શિક્ષણ લેવું એ ખુબ જ જરૂરી પાઠ છે. કારણ કે અહ શિક્ષણ શિક્ષણ માત્ર ચોપડિયું જ્ઞાન લેવું પુસ્તકીય જ્ઞાન માટે અહ જ્ઞાન મેળવવા માટે અહ જરૂરી નથી શિક્ષણ એ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કે જે આપણા અહ આંતરિક ગુણોને બહાર લાવવાની એક પ્રક્રિયા છે. તો શિક્ષણ એ ખૂબ જ જરૂરી અહ આપણા માટે કેહેવાય ને કે જ્ઞાન એ અહ ખૂબજ જરૂરી છે, જેના કારણે આપણે પોતાના સેલ્ફ કોન્ફિડન્સને પણ આપણે લાવી શકીએ છીએ જે રીતે વાત કરી કે તમે અ તમારા શાળાના સમય દરમિયાન ઘણી બધી એવી પ્રવૃતિ કરીને પોતાનો આત્ મ વિશ્વાસ કર્યો હતો અહ વાત કરીએ તો શિક્ષણ જ્યારથી મળતું હોય છે ત્યારથી અહ આવી બધી પ્રવૃતિઓ થઈને આપણો આત્ મ વિશ્વાસ વધતો હોય છે તો દરેક વ્યક્તિ અહ દરેક વિદ્યાર્થીએ કે દરેક વ્યક્તિએ અહ પોતાનામાં જે આત્મવિશ્વાસ લાવવાનું કાર્ય હોય છે તે આપણે નાનપણથી જ કરવું જોઈએ જેથી કરીને અહ આપણે જયારે મોટા થઈએ ત્યારે એ વસ્તુ આપણામાં દેખાય અને આપણે પોતાના જે મંતવ્ય છે પોતાનામાં જે પણ કોઈ સવાલ હોય આપણે બે જીજક કોઈને પણ પૂછ શકીએ છીએ અને સૌથી મોટી વાત તો એ છે કે જો આપણે અ આપણામાં આત્મવિશ્વાસ હોય તો આપણે કોઈ પણ આપણા સામે એવું કોઈ કૃત્ય થતું હોય જે અ ન થવું જોઈએ કા તો અ એને આપણે ન થવા એવા કેટેગરીમાં નાખી શકીએ તો ત્યાં આપણે પોતાનો અવાજ ઉઠાવીને અ તેજ ઝગડા પાત કોઈ પણ એવા અ એવું કૃત્ય કે જેને ન થવું જોઈએ તે અટકાવી શકીએ અને આત્મવિશ્વાસ મને ઘણી રીતે એવી તો મદદ કરે છે. જે રીતે તમે કીધું કે તમે નાની નાની એવી પ્રવૃત્તિઓ કરતા હતા. સ્કૂલના જે પુરી સ્કૂલની એસેમ્બલી થતી હોય એમાં તમે પોતાનું નિબંધ વાંચીને સંભળાવતા હતા અને શરૂઆતમાં તો જેમ કહીએમ કે શરૂઆતમાં સૌ કોઈને ગભરામણતો થતી જ હોય છે પણ એ ગભરામણ માં ત્યાં ઊભું રહેવું અને દરરોજ એને આદત પાડવી એ ખૂબ જ મહત્વની વાત છે અને
વિદ્યાર્થીઓમાં તો આત્મવિશ્વાસ હોવો ખુબ જ જરૂરી છે આજના સમયમાં જો વાત કરીએ આપણે વિદ્યાર્થીમાં તો ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેનામાં આત્મવિશ્વાસની કમી જોવા મળે છે, અને પોતે તના હ
જે વિચારો છે એ શિક્ષણ શિક્ષક સામે રજૂ કરી શકતા નથી સાથે સાથે આત્મવિશ્વાસ એટલા હદે ઉતરી ગયો છે કે અ અમુક જે વિદ્યાર્થી હોય છે, અને એ પોતાના જે માતા પિતા હોય. છે એની સામે પણ બોલી શકતા નથી તો હ આત્મવિશ્વાસ એ ખુબ જ જરૂરી છે માણસને જે મૂળભૂત જરૂરિયાત આ માણસનો જે મૂળભૂત એવો એકમ છે. તેમાં આત્મવિશ્વાસ એક મહત્વનો ભાગ છે આત્મવિશ્વાસ વગર માનવી પોતાની વાત રજૂ કરી શકતો નથી અને પોતાની જે પોતાનામાં જે જુસ્સો હોય એ બહાર લાવી શકતો નથી તો આત્મવિશ્વાસ એક મહત્વનો ભાગ ભજવે છે, મનુષ્યના સ્વભાવમાં મનુષ્યના જે ભણતરમાં મનુષ્યનું બિહેવિયરને અને સાથે સાથે આત્મવિશ્વાસ મનુષ્યનો સંસ્કાર પણ દર્શાવે છે તો આત્મવિશ્વાસ હોવો એક ખૂબ જ જરૂરી વાત છે અને જો આપણે એને નાના પાયેથી હ ડેવલોપ કરીએ તો એ મોટા થતા આપડામાં સારી રીતે એવો ડેવલપ થઈ જતો હોય છે ઘણા લોકો એવા પણ હોય છે. જેમનો જેવો કોલેજ પણ પતાવી દેતા હોય છે એને. એ એનામાં આત્મવિશ્વાસ ની કમી ઘણી હોય છે અને મોટા ભાગના જે વિદ્યાર્થીઓ હોય. જેમાં સ્ટેજ ફર ની પણ વાત કરીએ તો ઘણો બધો સ્ટેજ ફિયર હોય છે આગળ જઈને બોલવામાં પણ શરમાતા હોય છે અને અ ખુબ જ એવું અ જેમ કેહેવાય કે જો કોઈ ફર્સ્ટ ટાઈમ જાય તો ધ્રુજારીને એવી બધી અનુભવતા હોય છે તો એના માટે એમણે એવા કાર્ય કરવા જે કે જ જેથી કરીને એમનામાં કોન્ફિડેન્સ આવે ને સારો એવો આત્મવિશ્વાસ આવે ને પોતાની વાત રજૂ કરી શકે. તો આત્મવિશ્વાસ એક માન માનવી ને મજબૂત માનસિક રીતે મજબૂત તથા શારીરિક રીતે પણ મજબૂત બનાવે છે જેમ રીતે હવે કોઈ વાત કરીએ આપણે કોઈ એવા વ્યક્તિ ની કે જે દેખાવા મા જ અહ જબરજસ્ત લાગતા હોય છે જીમ બોડી હોય છે સારી એવી બોડી હોય છે પણ એમનામાં આત્મવિશ્વાસ જ ન હોય તો પછી અહ સામે વાળી વ્યક્તિ જો એનાથી થોડી અહ મીડિયમ બોડીમાં હોય તો પણ એ અહ એના આગળ બોલીને એનો મજાક પણ ઉડાવી શકે છે. તો આત્મવિશ્વાસ એ ખૂબ જ મહત્વની વાત છે શું તમે એના વિશે આગળ શું કરો છો બરા
હા મિત્ર. તમારી વાત એકદમ ખુબ જ સારી હતી અને મને ખુબ જ સારી લાગી. કે આત્મવિશ્વાસ એટલે પોતાની જાત પર વિશ્વાસ રાખવાની શક્તિ છે. જ્યારે કોઈ વ્યક્તિને પોતાની ક્ષમતા જ્ઞાન અને મહેનત પર વિશ્વાસ હોય. ત્યારે તેને આત્મવિશ્વાસી વ્યક્તિ કહેવામાં આવે છે. આત્મવિશ્વાસ નો અર્થ એ નથી કે આપણે દરેક કામમાં સંપૂર્ણ છીએ પરંતુ તેનો અર્થ એ છે કે હું પ્રયત્ન કરીશ અને મુશ કેલી આવે તો પણ હાર નહી માનુ. અને જીવનમાં દરેક વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આપણને લાગે છે કે આપણે કોઈ કામ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ આપણને હિંમત આપે છે. જો આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખીએ તો મુશ્કેલ કામ પણ સરળ બની શકે છે. તો તમે શું કેશો મિત્ર.
ખુબ જ સારી તમારો પણ અનુભવ રહ્યો છે એટલે આપણે એના વિશે તો વધારે એની ચર્ચા કરવાની જરૂર નથી પણ હમ આપણે એને અ એવા લોકો માં પહોંચાડી શકીએ કે જે લોકો જે લોકોમાં આત આત્મવિશ્વાસ ની કમી હોય તો આશા રાખું છું કે તમને કોઈ એવા વ્યક્તિને કા તો પોતાના ઘરના વ્યક્તિને તમે એવા જેમાં જો કે એવા વ્યક્તિ છે કે જેનામાં કોન્ફિડેન્સ નથી તો તેમાં વધાડી શકો છો. અહી હું મારી જે ટોપ એક ચેન નો પૂર્ણ વિરામ કરું છું અને તમારો ખુબ ખુબ આભાર તમેરો કિંમતી સમય આપ્યો તો. તમારો ખૂબ ખુબ આભાર માનું છું.
હા મિત્ર તમારો પણ આભાર.
ચાલો મળીએ પછી મિત્ર.
હા મિત્ર.